બસ જુઓ સારું છે તમે કેમ છો કેમ યાદ કર્યા આજે મને
અરે હમણાં તો વાત જ નથી થતી તમારી સાથે તો મેં કીધું ચલો ફોન કરી જ લઉ હવે થોડું કામ બામ કરી નવરા થઈ ગયા તો તમારું રૂટીન શું છે ભાઈ તવે તમે કેવી રીતે કામ સવારનું ખતમ કરો છો રસોઈ ક્યારેક કરો છો તો કીધું લાવ થોડું તમારે એ જોડેથી ટીપ્સ લઈ લવ
અચ્છા અચ્છા મારે છે ને એવું હોય કે સવારના થોડું વહેલું બધું પતી જાય કે મારે આમ સાડા છ સાત વાગે ઉઠવાનું હોય પછી ટિફિન હોય મારું બંને ટિફિન લઈને જાય બધા ઘરવાળા એટલે પછી મારે સાડા નવ દસ પછી હું થોડી ફ્રી થઈ જાઉ પછી આમ ત્યાર સુધી ઘરનું કામ ચાલે આઠ થી દસની અંદર એ દસક એક વાગે મારું બીજું બધું કામ પતી જાય એટલે પછી હું કાંઈ મારું બીજું કાંઈ રૂટીન હોય કે થોડું બીજા કાંઈ કામ હોય
હા
એ બધા પતા પછી બારેક વાગ્યા સુધી બધું ચાલે પછી જમણ વાર થાય તો આમ તો હું જ હોઉં એક જ તો આમ થોડુંક જમીને પછી મારા ટ્યુશન્સ હોય છે તો બપોર સુધી તો શું મારે ચાર સાડા ચાર સુધી તો ટ્યુશન ચાલે ક્યારેક ચાલુ હોય હજી એકાદ કલાક વધારે અને પછી આમ જોઉં ને તો ચાર સાડા ચાર પછી ક્યાક વળી નીચે જવાનું કામ હોય કાઈ માર્કેટનું કામ હોય તો એ પતાવું નહીં તો પછી પાછું થોડું મારે ઓનલાઈન કામને હોય છે તો ક્યારેક ઈ કરું કા કઈ એસ્ટ્રા કામ નીકળી આવે કા એવું કઈ હોય તો ક્યાંક કોઈના ઘરે જવાનું હોય તો ઈ સાંજ ના થઈ જાય બસ પછી તો પાછા રસોઈ પાણી કરવાના અને પછી બધા જાય થોડું પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ થાય અને રાતના પછી ક્યારેક કવે જરૂરત પ્રમાણે સમય હોય તો બીજું કઈ કામ કરું ના હોય તો પછી અગિયાર સાડા અગિયાર પછી સુવાનો વારો આવે એટલે આમ જોઉં ને તો મારો રૂટીન તો મોસ્ટલી આમ જ હોય ક્યારેક આગળ પાછળ થઈ જાય કે કાંક મારા બચ્ચાઓને જ કઈ પરીક્ષા હોય ટ્યુશન વાળાઓની કાં તો પછી કઈક એવા ઘરના પરિવારના કંઈક પ્રસંગો હોય તો પછી થોડું આગળ પાછળ થાય વ્યસ્ત રહેવામાં જ મારો દિવસ પસાર થઈ જાય છે ને સાચું કહું ને તો દિવસ ઓછો પડશે બધા માટે થાય થોડો લાંબો દિવસ હોયને તો થોડું કામ થઈ જાય કર છો
હમ હમ બઉ સાચી વાત કીધી તમે ઘણી વાર મને પણ એવું જ થતું હોય છે. કે આપડે ગમે એટલો સમય હોય ને ખબર નઈ કેમ ઓછું પડે છે એમ થાય ચોવીસ કલાક નહી છવ્વીસ ત્રીસ કલાક હોય ને તો એ કદાચ ઓછા પડે લોકોને એવી ઘણી વખત પરિસ્થિતિઓ હોય છે. તમે જેમ વાત કરી ને તો મારું પણ રૂટીન કંઈક એવું જ હોય છે સવારે ઉઠવું એટલે ખબર નહીં કઈ રીતે પણ મારી નાની છોકરી છે ને એને ખબર પડી જ જાય ચાહે હું વેલી ઉઠું મોડી ઉઠું એની પાસે ના દેખાવ ને એટલે એ મારે જોડે જોડે ઉઠી જાય એટલે એમ કે ઉઠતા વ ની સાથે ઓન ડ્યુટી આપડે એમ કહુ રાત સુધી ડ્યુટી માં જ રહેેવાનું એ કે એમ બધું કરવાનું ઈ કે મમ્મી ચાલો તો મમ્મી ચાલો એ એમ કે કે મમ્મી હવે હાલો આ આપો તો આપો આખો દિવસ એની પાછળ જ ભાગાદોડીમાં જતો રહે બેનિફિટ છે કે મમ્મી સાસુ માં જ છે મારે તો શું છે કે ક્યાંક ને ક્યાંક એ વધારે મદદરૂપ છે જો મને હમણાં કામ કરવું છે તો મમ્મી એને બહાર થોડી વાર લઈ ગયા છે અ રસોઈ પણ મમ્મી એ બનાવી દીધી છે મેં ઘરના કામ પતાવી દીધા છે તો એટલે આમ શું છે કે પ્લસ પોઈન્ટ છે એમ ઘરે કોઈ સપોર્ટ સિસ્ટમ હોય ને તો કામમાં થોડો ફરક પણ અને બાળક સાચવવામાં પણ થોડું અ ફેર પડી જાય છે એકલા એકલા તો શું આપડે ગાંડા થઈ જઈએ નહિતર હવે જો સાંજે પણ બપોરે હમણાં અ થોડી વાર એને જમાડીને સુવડાવી દઈશ બાર થોડું જવાનું છે કામ છે ને પછી આવી ને રાત્રે રસોઈ હુ કરું સવારે મમ્મી કરી દે રસોઈ કેમ કે છોકરું નાનું છે ને એટલે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરે એકધારી રસોઈ ના થાય એમ હજી ગેસ ચાલુ કર્યો અને એમ મમ્મી આ જોય ઓલું જોઈ તો શું આપડે ગેસ પણ વધારે થાય રસોડામાં ટાઈમ નીકળે ટિફિન ટાઈમ સર ના થાય એટલે હમણાં વરી મમ્મી રોજ કરી લેતા હોય તો ક્યાંક ને ક્યાંક મારું પણ તમારી જેમજ દિનચર્યા આમથી આમ આમથી આમ રસોડું ને ઘર ને થોડું ઘણું બહારનું કામ ને એમાં જ જતું રે આપડે પણ તમે તમારા માટે સમય નીકાળી શકો છો મને તો એ પ્રશ્ન છેકે તમને તમારા માટે લાઈક એમ છેકે ભાઈ ફ્રેશ થવું છે તૈયાર થવું છે. કમસેકમ આરામ કરવો છે એવો સમય મળી જાય છે ખરા તમને
આમ રોજ તો નહીં બટ આરામ કહું ને તો મારે સવાર બપોરના સુવાની આમ ખાસ આદત નથી એટલે આમ મારે છેને અને તમે કીધું કે મારા પોતાના માટે સમય કાઢવો તો ત્યારે છેને જયારે મેં કીધુંને કે હું બપોરના સા અગીયર વાગ્યા સુધી આમ કઈક અગિયાર બાર વાગ્યા સુધી કામ પતે બધા જ મારા પછી બાર સાડાબાર થી કરીને એક વાગ્યાની અંદર ઈ હું મારો પોતાનો ટાઈમ હોય છે. ત્યારે હું કઈ નથી કરતી ફક્ત જમતા જમતા હું કઈક ન્યૂઝ જોઉં કે પછી કાંઈક ફોનમાં કાંઈ જોવું હોય કોઈની સાથે વાત કરવી હોય કે કોઈ ભાઈ બહેનો સાથે વાત કરવી હોય પરિવાર સાથે વાત કરવી હોય કે મારી મા સાથે વાત કરવી હોય કે એવી રીતે બધો સમય જે એક કલાકનો હોય છેને ઈ હું ફક્ત મારા માટે રાખું છું. લગભગ તો બાર થી એક કઈ જ નથી કરતી હોતી ક્યારેક આગળ પાછળ થઈ જાય તો તે પ્રમાણે એક કલાકતો મેં રાખ્યો જ છે. તે સમયમાં મારે કંઈક બીજું કરવું છે કે આપણે કાંઈ અ નીચે જવું છે પોતાના માટે કઈ પાર્લર જવું છે આમ તેમ એ કઈ પોતાના માટે લેવા જવું છે. તો બાર થી એક તો લગભગ હું એજ રાખતી હોઉ કારણ કે સવારના ભાગમાં શું તે સમયે બધીજ દુકાનો ખુલ્લી હોય બધા કામ પર બધા મતલબ આમ સવારમાં સગવડ પડે સાંજના બહુ મોડું થઈ જાય સાંજના આપળે બહાર નીકળીએને માર્કેટમાં તો ક્યારે એક કલાક ના બે કલાક થઈ જાય ને ગર્દીને આમને તેમને બધી દુકાનોમાં ગળધી ને એટલે મને થોડું ઓછું ફાવે મારે સવારમાં કઈ બારનું કામ હોય ને તો હું વધારે જલ્દી પતાવી દઉં કે એક વાર સવારમાં પતી જાય બધું ખાસા એવા કામ થઈ જાય આપણેે એક કલાકમાં અને ઈજ આપણે સાંજે જઈએ તો એક ના બે કલાક લાગે એટલે હું મારા માટે પોતાના માટે જ હું સમય કઉં તો હું એક કલાકી રાખું છું કે હું પેલાં જમી લઉં જમતાં જમતા આ બધું જોઈ લઉં પછી કાંઈક એક્સ્ટ્રા હોય તો કરું ને કઈ ન હોય તો ક્યારેક ટીવી બેસ્ટ જોવા બેશું કંઈક ગીત લગાડીને આમ સાંભળું થોડી વાર કે એવું કાઇક કર્યા કરું
બરાબર છે, હ હ હ સાચી વાત છે, હું પણ આમ તો એવો સ્પેસિફિક તમે જેમ કલાક મળે છે, એવો તો મને નથ સાંભળતું મને પર્સનલી ટાઈમ મયળો હોય પણ એવું કહી શકું કે જયારે જમવા બેસું એમ થાય કે પેલા છોકરીને શાંતિથી સરખું પેટ ભરીને ખવડાવી દઉં પછી હું જમવા બેસુને તો મને જે ગમતું હોય મને અમુક અમુક રિયાલિટી શો ગમે જેમ કે મુવીઝ જોવા ગમે તો પછી કટકે કટકે એમ કયે દસ દસ મિનિટ પંદર મિનિટ અડધી અડધી કલાક તો એવી રીતે હું ક્યારેક ટ્રાય કરતી હોઉં છું. ને પછી આમ તો ટાઈમના હોય ક્યારેક કોઈ મારા કામથી કામમાં મને કોઈ નાજડે તો વરી એમ થાય કે ચલો પાછો મોબાઈલ લઈને બેઠા થોડી વાર તો એવી રીતે ટાઈમ પાસ કરું હા પણ ઘરના લોકોને ફોન કરવાનો ટાઈમ ના હોય નવરી પડો ને તો મને એમ થાય કે ચાલ ને એપિસોડ બાકી રહી જશે તો હું જોઈ લ પછી સામેથી બધાના ફોન આવે કે તું તો ભૂલી ગઈ મેં કીધું ના એવું નથી મમ્મી છોકરું નાનું છે, તો આખો દિવસ એની પાછળ જતો ને નવરી પડો તમારો કામ લઈને બેસી જાવ અને કદાચ જો કામ ના હોય તો પછી મોબાઈલ મુવીઝ કે વેબ સિરીઝ છે. કેમ કે મને ગમે છે, એવું બધું તો એમ થાય કે ચાલો ને થોડો ટાઈમ આપણા માટે નીકળ્યો આપણે આમ તો બીજું તો કસી બહાર જાવાની એક્ટિવિટીને એવું તો હમણાં શક્ય જ નથી એમ કે ભાઈ ચલો હું બહાર જાઉં સ્પેશિયલી કેમ કે બાળક નાનું છે, એટલે ગમે ત્યારે એને માતાની જરૂર પડવાની જ છે. હા શાક બકાલુ લેવા નેવું જવું હોય ને આપણે સબ્જીનેવું તો હું જઉં હમણાં હમણાં કેમ કે શું થાય છે, કે જયારે એને લઈન જતાતા ને તો વાંધો અ બો પડે કેમ કે ગમે નયા અ શાકભાજીના ઠેલા હોય ને ત્યાંથી ટમાટા લઈ લે ને કાકડી લઈ લઈએને ખાવા મંડે પછી ફેંકી દીએ હવે તો એવું કરે હવે એવું શીખી છે, કે અ ત્યાં બેસીને આપડે બાસ્કેટમાં બધું ભરતા હોય ને તો બધી સબ્જી લઈને બધી બાસ્કેટમાં ભરવા મંડે અને પેલા ભાઈ પાસે જો ખવડાવે ભલે લેવી હોય કે ના લેવી હોય તો હવે તો એવું બધું શીખી ગય છે, ત્યાં પણ ભાગી જાય ગમે તેમ એટલે શું એને આપણે સાચવી થોડું અઘરું પડી જા તો હું હવે એકલી બસ ખાલી મને એવું લાગે છે, કે મારા માટે ટાઈમ ક્યારેક શાકભાજી લેવા જ ત્યારે કદાચ મને એ ટાઈમ જડે છે, થોડો ઘણો કે ભાઈ ચાલો કલાક પણી પણ શું કે હા મજા આવે કમસે કમ બાર નીકળાય એકલા નીકળા તો એ વસ તુ ક્યારેક શક્ય છે, બાકી તો જનરલી બો ઓછો સમય એવો મને મળતો હોય છે. એના સિવાય તમે કયો બીજી શું તમને આમ ગમે છે, વસ્તુઓ કે ભાઈ હા ચલો તમને ઇન્ટરેસ્ટ છે જેમાં જેમ કે મને મુવીઝની ને મેં વાત કરી વેબ સિરીઝની ને એવી રીતે તો તમને કેવું કેવું ગમતું હોય છે?
હમ જુઓ તમે વાત કરીને એમ મારો પણ જયારે મારા બાળકો નાના હતા તો મારો સમય બી એવો જ હતો તો પાંચ મિનિટ બી પોતાના માટે કાઢવા માટે કે પરિવારવાળાને ફોન કરવા માટે કે એવો કાંઈ સમય ઝડતો નય. પણ પછી શું ધીરે ધીરે બાળકો મોટ મોટા થઈ ગયા હવે શું હવે આપડે પોતાનું કામ કરવાનું હોય. મોટા થઈ ગયા પછી તો એ લોકો જાતે બીજા કામ કરી લેતા હોય. ને હવે તો બોવ મોટા થઈ ગયા છે તો હવે તો એ ઓફિસે જાય છે ને કામ કરે છે ને મારો બા મોટો દીકરો તો અહિયાં છે નય એ તો કામ માટે બાર ગામ છે તો મારે હવે એક દીકરી છે હવે ઈ પોતાની ઓફિસે જાય ને બંને બાપ દીકરી સાંજ ના આવે એટલે ત્યાર સુધી મારે મારો સમય હોય છે. એટલે એમાં હું બીજા કાર્ય કર્યા કરું અને ક્યારેક હા મેં જેમ કહ્યું ને કે ક્યારેક બીજ જ્યાં શોખ ક‌ઉ ને તો મને માર્કેટમાં ફરવાનો શોખ છે. પણ કઈક લેવું હોય આમ વિન્ડો શોપિંગ કરીએ ને એ એવી રીતે કઈ આમ ખાસ જવું જ છે ને લેવું છે એવું ન‌ઈ ક્યારેક બો કટળો આવે તો હું થોડી વિન્ડો શોપ પીગ કરી આવું કે ચાલો કા મારી દીકરી ક્યારેક ઘરે હોય તો અમે બંને જઈએ અને થોડી વિન્ડો શોપિંગ કરીએ કાઈ પસંદ આવે તો લઈએ એટલે આમ આ ક‌ઉ ને કે હું રજાનો દિવસ હોય જ્યારે એનો ત્યારે આમ તો એ આરામ કરી લે પછી અમે સાંજના ક્યારેક માર્કેટમાં ફરીએ અને થોડું આમ કહીએ ને કે શની રવિનો વીકેન્ડ આવે આવે એટલે થોડી મજા કરવાનો ટાઈમ આવે ત્યારે પરિવાર સાથે થોડું અહીંયા ત્યાં જવાનું કોઈના સગાવાલાાને ઘરે જવાનું બધા આમ મારી બાજુમાં જ રેય છે. એટલે ક્યાંક કોઈના ઘરે જવાનું આવવાનું માર્કેટ ફરવાનું એવા કામ મેં શની રવિ માટે રાખી રાખ્યા છે કે જ્યારે કોઈ ને કોઈ મારી સાથે હોય કે કા મારો વર હોય ને કા મારી દીકરી હોય. તો અમે એમ ફરી આવીને જોઈ આવીએને થોડું અ કહીએ ને આપણે કે થોડુંક બહાર ફરવું બી જરૂરી છે તો આમ થોડું વોક બી થઈ જાય અને ફરાઈ બી જાય ને આપડે આમ મન બી થોડું ખુશ થઈ જાય બાકી કે આમ તો વીકેન્ડશ છોડીને બાકીના વીક ડેઝમાં તો એક જ રૂટીન હોય છે અને શોખ કહીએ તો મેં કહ્યું ને તે પ્રમાણે મારે ખાલી આમ ગીતો સાંભળવાનો શોખ છે. બાકી સીરીઝ જોવાનું કે ટીવીમાં કઈ બેસીને કલાકો સુધી બેસી દીધું એ બધું તો મારાથી થાય નય એટલો સમય તો આમ કહીએ ને કે પગને શાંતિ ન હોય કે એક જગ્યા પર બેસી રે એટલે મારું થોડું ઓછું હોય તો બસ જુઓ આમ જ આપડે વળી હમણાં હવે બસ હવે નીચે જઈશ તો વળી તમે આપણે હું તમને ફોન કરીશ વરી નીચે આવીને પછી આપડણે ફરી પાછી વાતો કરશું તો બાકી તમને કાંઈ બીજું કામ છે નહીં તો આપણે પાછું એકવાર વળીને વાત કરીએ.
જરૂર જરૂર પાકું આપડે ફરી પાછા મળશું ને ફરી પાછી કઈક આવી આપડી વાત શેર કરશું તો એમ થાય કે કમસે કમ કોક સાંભળવા વાળું તો છે મનની વાતો એટલી તો હળવાસ આપણ ને અનુભવ થાય. તો ચલો પાછા ફરી મળીશું બાય આવજો.
આવજો. .